હા બસ મજા, આવ મજા આવ રમેશભાઈ બોલો શું કરો ક.
કઈ બાજુ હતા
બ સાચ. ચા પીવા આયા થા હાલ, તો હમ
હમમ, બરોબર બરોબર ચેવુ હેડે હ કૌ શેર બજાર નુ
બસ શેરબજારમાં આજ તો સારું એ
માર્કેટ બ્લોસ હતુ, એમ આજ, તો મને એ એવું હે બરોબર, બરોબર આજ તો મને તો મારો બેટો ટાઈમ જ ના મળે તાર જોવાનો
એવું હોય, એમને
તુ, કો કોઈ નવા શેર બે લીધા હે રિલાયન્સ નો, લીધો એમ
હમ, લેવા જેવો હાલ ભાવેશ સારા એવો હ, અને નફો હાલે એવો સ હાલે અને એનો આઈપીયુ પણ આ વહ આઈપીઓ માટે બી શેર હોલ્ડર માટે
એવું છે, એમને ભાઈ ક આવે. હવે એમને ચાર, હવે મેં આઈડિયા કર્યું હે.
એ હજુ કોઈ તારીખ એવી આવી નહીં, આવ્યું ની. પણ ક આવશે, ખરો? નજદીકમાં જ છે, એટલે
બરોબર, બરોબર. અને બીજા કોઈ હારા આવી. આવે એવા, ખરી? ટુંક ટાઈમ માં
બીજા સ ન ઘણા હે. એનએસસી, હ પછી જેપ્ટો આવ હ. ઓયો આવ છે.
કોયો હે અને ચેપટો હે એમ ને.
હમ, એ બધા આઈપીઓ આવે છે, એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ નો. હા, આવજો.
એ એવું હેમ ને.
હમ, હ.
તો આ બધાય ભેગા આવશે, આઇપીઓ.
ના, ના. બધા હાલ તો કોઈ ડેટ આવી નહીં. બધાને અલગ અલગ ડેટ આવશે, મતલબ. સારા એવા આઇપીઓ, હ.
એવું એમ ને તો, તો ભરાય શું? કેવું, તમારું નઈ?
હ.
પ, ખરી? ક આઈપીયો હારા હારા આવતા હોય તો.
ભરાય, સો ટકા. આજે તો શેરબજારમાં નિપ્ટી, સેનસેક બેંક નિફ્ટી, બધું સારું એ પ્લસ હતું. એ, હમ. હમ.
તો, તો એવું એમને તો, તો થોડા ઘણા. પૈસા નાખવા હોય તો નાખાય, શેર બજાર માં, એમને બરોબર, બરોબર. અને આ આઈપીયો ભરવા, કેટલા રૂપિયા જોવે?
આઈપીઓ ભરવા, પંદર હજાર જેવુ જોઈએ, આમ તો
પંદર હજારની આજુ બાાજુ મેં એક્ઝેટ જો એજેટ કોઈ રકમ હોતી નહીં. પણ પંદર હજારની આજુબાજુમાં હોય છે. આઈપીઓમાં સારું એમ રિસકો શું રે એમ તમારે લાગે તો નફો મળતો રહેેતો હ બીજું ના લાગે તો પ પૈસા પાસા તમને આય જતા હોય. પૈસા પાસાા આઈ જતા હોય. હમ, પૈસા પાસા આવી જતા હોય એમ. એ અલગ-અલગ કંપની નું, અલગ અલગ હોય છે, બધું જીએમપી ઉપર. એ પ્રમાણે, હા, કોઈમાં બે હજાર એ મળે. મત એણા જ્યારે મળે.
બરોબર, બરોબર, બરોબર, બરોબર. એ પંદર હજાર ના ડબલ-બબલ થાય ખરા?
હા, થાય ને. કોઈ કો હારુ એવું કંપની નું કોઈ શેર હોય તો ડબલ પણ થઈ શકાય, પંદર, હમ. હા, કા તો કોઈ નક્કી નય હોતું. શેરબજારનું, અ તાર ત મ, કેવું હોય?
આ તો કોઈ ફિક્સ એવું રહી હકતુ નહીં, એમ.
બરોબર, બરોબર. તો, તો, તો આમ રોકવા જેવા ખરી ને, શેરબજારમાં? હું કેવું.
હા, રોકાયા ના. કેમના પગમે, હમ, લોંગ ટર્મ માટે સારું, એમ?
લોંગ ટર્મ માં હારુ એટલે ઘારો આપડે ઓમ કદાચ એવું કોઈ હારો લાઈજો. અને ના વેચવું હોય તો પડ્યો રાખો રખાય એમને એવું. એમ ને.
હમ આપણને ના એક કિંમતી આવતો હોય સારો એવો લગતું હતું. કંપની ની સારી એવી હોય. રિલાયંસ, જીઓ આવ છે. એનએસી આ બધા સારી
હમ. હા એટલે આમ.. આમ ચેવું આમાં ટાકે ભરાઈ એટલે લાગી જાય એવું હોય.
ના ભરો એટલે કોઈ એવું લાગી જાય એવું ફિક્સ નથી હતું અમ તો. ઘણા બધા લોકો ભરતા હોય એ આખું ઈન્ડિયા ભરતું હોય. એની અંદર થી કોઈ બી રેન્ડમલી કેટલા ગણો ભરાય છે ને એના ઉપર મેન ડિપેન્ડ કરે એમ કેવડો મોટો સાઈઝ નો ઇ ઇસ્યુ છે કેવડું ઇસ્યુ છ આઈપીઓ છે નાનો છે મોટો છે. એ પ્રમાણે લોકો કંપની સારી હોય તો લોકો વધારે ઇન્ટરેસ્ટ લે હોય છે આઈપી ઓ કરવાની અંદર બધા આવી રીતના અલગ અલગ.
હમ હમ.
કેટેગરી પ્રમાણે અલગ અલગ કેટેગરી હોય છે રિટેલર હોય છે બિગ એચિનઈ હોય સ્મોલ એચિનઈ હોય.
બરોબર બરોબર.
હમ એમાં બર લોકો. મોટા મોટા મોટા આઈપીયુ બીગ એચએનઆઇ ને એ એમાં વધારે પૈસા જવ હોય એમ.
હ. બરોબર ડ્રો લાગતા હોય એવું કઈ હોય ડ્રો જેવું હોય.
આમાં રો ટાઈપ જ હોય એ લખીને લાગે તો તમારા નસીબ ઉપર વધારો હોય.
અચ્છા અચ્છા એલે લાગે એટલે ઓમ તમારા ખાતામાંથી પૈસા કપાઈ જાય એમ
હા લાગે તો પછી આપડા એકાઉન્ટમાંથી પૈસા કપાઈ જાયને કે ત્યાં સુધી બ્લોક રહેતા હોય છે.
અને પહિ ઇ રિયા શેર આલે એમ.
હા એરે આપણને સામે છે જ આપશે એમ. કે તમ ધારો કે રિલાયન્સ જીઓ નો લાગ્યો તો તમને રિલાયન્સ જીઓ ના જેટલા શેર નક્કી કરેલા હોય. એમનો ભાવ નક્કી કરેલો હોય અને ભાવ પ્રમાણે પછી તારીખ જે તારીખ એ હોય ત લિસ્ટ થતો હોય છે એમ. એની તારીખે લિસ્ટ થાય એટલે તમને જેટલા પેમેન્ટ જે. પ્રમાણેનું હોય એ પ્રમાણે તમને પેમેન્ટ મળતું હોય છે એમ. પછી તમાર વીચવુ હોય વેચ મારવાનું રાખવો હોય તો રાખવાનું વધારે ન પ્રોફિટ લેવો હોય તો રાખી શકો છો ઓછો પ્રોફિટ લેવો હોય. તમારે લાગે કે રિસ્ક છે ને આટલું મળે છે ને મને આટલું લેવું છે એમ તો તમે લઈને નીકળી જઈ શકો
ઓ એ એમને કરું હોય તો કરાય એમ ને નિકળવું હોય તોનીકળવા મલે.
હમ શેરબજારની અંદર ઢગલો શેરો હ તમારા જે યોગ્ય લાગે સારું એવું રોકાણ કરવું હોય તો તમે રોકાણ કરી શકો
બરોબર બરબર અને તા કે આઈપીઓ કે રોજ આવતા હોય આવી રીતે એવું બને
ના એવું ના હોય આમાં કંપની ઉપર હોય છે બધું કંપનીને ક્યારે લાવું. ક્યારે ના લાવવ બધું કંપની નક્કી કરતી હોય એમ કોઈ કંપની હોય એ રાઈઝ કરવા હોય એમના પૈસા હા એનો ટાઈમ પડેને પ્રોસેસ હોય બધી તો કરીને પછી લાવી શકતા હોયને
બરોબર બરોબર. અને તા કે આપડે ઓનાં હાટુ કોઈ શેરબજાર નું ખાતું ખોલાવું. હોવે.
હમ અલગ અલગ હોય છે શેરબજાર નું ખાતું ખોલાવા માટે અલગ અલગ એજન્સીઓ હોય છે. ઘણી ઓફલાઈન હોય ઘણી ઓનલાઈન હોય છે એન્જલ વન છે. મોતીલાલ છે ચોરદાર છે આ બધી અલગ અલગ છે ગૃહ છે. બધી અલગ અલગ કંપનીઓ ઘણી પોતપોતાની કંપનીઓની રીતના આવી રીતના શેર માર્કેટની અંદર રજિસ્ટર હોય છે એમ. ટ્રસ્ટેબલ હોય મીરી અને ઓફલાઈન બી અત્યારે ઘણા હોય છે એમ. હું ઓફલાઈન કરતા જ ન બધું ઓનલાઈન આપણી પાસે હોય તો બધું સારું રે એમ
એવ આમ મઠા તો આપડે કે આ લાગે બજારમાં જઈન ખુલાવુ પડે. ખોલાઈ કરાય એમ એની દુકાન હોય.
એની ઓફિસો હોય છે બધાની
એવું એમને તો તો તો એ તા કે મારે ખોલાવું હોય તો આમ ચી કંપની હારી રે.
બધી એ અલગ અલગ હોય છે જો જો એમાં કેવુ છે બઘુ એન્ જલવાનું હોય છે પછી એ બધા ચાર્જસ પોતાની રીતના. લગાવતા હોય છે સારું એન્જલ વન છે બ ઈઝલી છે.
એન્જલ વન હારું રે એમને અને ના ત ખાતું ખુલાબ કોઈ પૈસા ભરવા
ના એઈ ફ્રી ઓફ જ હોય છે હમારું
મફત ખુલી હલે એમ કાગડીયો જોયો કોઈ એનો.
હા એનો ડોક્યુમેન્ટ જોવ આપડે જે ડોક્યુમેન્ટ માંગે ને જનરલી ડોક્યુમેન્ટ હોય છે આપડે બધાને આધાર કાર્ડ ને એવું બધું.
એવું બરોબર એટલે પેલા એ તો આપડ ત કે ઓફિસ માં જ અને ક અમારે ખાતું ખોલા આ બધું કે એમ ને આપણે
હા એ બધું તમને ડોક્યુમેન્ટ લખીને આપડ આટલા આટલા આટલા આટલા આપણે ડોક્યુમેન્ટ જો શેમ છે.
બરોબર બરોબર અને પછી હાલ એટલે ખુલી જાય એમ ને. તરત ખુલી જાય.
હા એક બે દિવસ ની પ્રોસેસ હોય છે જનરલી તમારું ડોક્યુમેન્ટેશન વેરીફિકેશન માટે એ બધું પ્રોસેસ કર ટે લ છે એ દશ
બરોબર બરોબર. અને તમાર ચી કંપનીમાં
મારે તો વ એન્જલો વનમાં છે
એન્ જલવાનમાં હેમ ને તો હું એ આમ તો એન્જલ રન ન ખોલાવું તો ચાલે શું કેવું તમારું
ચાલે સરસ સરસ સારું રે કરાય એમ જે શેરબજારમાં થોડું શું એમ પો દસ હજાર પડ્યા હોય તો એ ઇન્વેસ્ટ કરી શકાય એમ. પડ્યા હોય તો અંદર મેલી તો મૂડી આતો રેમ દહ ના કાલ ઉઠીને પંદર હજાર એ થાય ઓછાય થાય એવું જરૂરી નહીં.
હા હા હા એ તો બે બાજુ હોય ને. નફો નુકસાન. એ હાચ તા કે મા ભ પોચ હજાર રૂપિયા પડ્યા હોય તો હું રોકડ કરી કરું છે.
હા એ તમે રોકાણ કરી હકો જેવા શેર હોય. કોઈ નાના શેર હોય કોઈ કિંમતમાં મોટા હોય ક્વોન્ટિટી અલગ અલગ પડે નાના શેર હોય તો ક્વોન્ટિટી. તમને વધારે મળે મોટા શેર હોય તો ક્વન્ટિટી ઓછી મળે હ મોટી કંપનીઓ હોય તો એમના. મોટા મોટા હોય એમ કાર કે અત્યાર સુધી લિસ્ટડ થયે હોય એટલે કંપનીઓના શેર મોટા હોય એમ. એની પ્રાઇઝ એની વેલ્યુ માર્કેટ માર્કેટ વેલ્યુ બધું. ધું ચુરી ધુંવે એમના એ પ્રમાણે જતું હોય એમ.
બરોબર. એન્જલ વનમાં હું તો કઉં ખાતું ખોલાય રોકાણ કરવા જેવું હોય.
હમ શેર બજારમાં સારું છે ઘણા બધા શેરો સારા એવા છે. ઘણા એવા પ્રોફિટ એ બોલ આલતા હોય છે આપડે ધ્યાન રાખવું પડે એમ રોજે
આમ તમારે આમ ખબર તો પડતી હશે ને હવે ઘણા ટાઈમ થી કરો હો તો.
હા પડે ને.
બરાબર તો હું તમને આગળ કોક દાળ ફોન કરું તો. તમે કો ખરા કે ચી છે લેવા
હા કે અર્જુન દમ ફોન.
એવું એમ ને તો તો આપડેમ ઈચ્છા હેરું કોણ કરવાની
હા રા. રોકાય રોકાય અત્યારે માર્કેટ બી હવે થોડું સારું એવું છે રિકવર થાય છે. એટલે તારે હાલું પ્રોફિટેબલ થઇ શકશુ એમ.
હા હા હા.
કારણ કે દેશ ગી ગ્રોથ કરતો જશે એમ એમ કંપનીઓ ગ્રોથ કરશે. એમ એમ નવ. કઈક આઈડિયા જ આવશે નવું આવશે તરમ જનરલી.
બરોબર બરોબર.
કંઈક ના કંઈક આવી જવાનું એમ. એટલે કોઈક ના કોઈક રિલેટેડ કંપની ના શેર આગળ દોડે જવાના એમ. માંગ વધી જવાની વૈશ્વિક
આ. બરોબર બરોબર એટલે આમાં ચકી આખા દુનિયામાં ગમે ચોકવક થાય તો એમ શેર બજાર રહું
હા થઈ શકે આપડ આપણને અસર થતી હોય કોઈ વૈશ્વિક આર્થિક મંદીને હમણા ધારો કે યુક્રેન નું યુદ્ધ ચાલુ હતું યુક્રેન રશિયા નું હતું ઈરાન નું હતું તો એની અસર થોડી આપણને થાય પેટ્રોલ ડીઝલ ની અસર થાય તો એની અસર શેરબજાર ઉપર આપડા ઉપર દેખાવામાં આવતી હોય.
થી આપડે અસર થાય એમને માીુંમ કેતો
હમ એ અસર થાય ને એમ કંપનીઓ કોઈ પોતપતા અલગ અલગ કંપનીઓના રિલેશનમાં હોય તો ઇફેક્ટ માલ સામાન આવતો અટકી જાય
હા એ હ સાચી વાત સાાચી વાત તો તો આ રહ્યું હમણાં પેલું અમેરિકા આવું યુદ્ધ ચાલે હે. તો એનાથી ફેરતો પડે નહી માર્કેટ ઉપર.
હા માર્કેટ ઉપર સો ટકા ફી તો
બરોબર બરોબર તો તો આપડે થ કે પૈસા. છે આવ જુથધ થ આપડા પૈસા ડૂબી જાય ખર.
હા ડૂબી જાય ને સો ટકા ડૂબે ખરાને. કંપનીઓનું તમે ધ્યાન ના રાખ્યું હોય સારી એવી કંપની ના હોય તો કંપની ડીલિસ્ટેડ થઈ જતી હોય. હ.
બરો તોમાં થોડું ઘણ પેલા શીખવું પડે ને પછી પૈસા નાખવા પડે. શું કેવું તમારું? બરોબર બરોબર હમ હમ. બસ શાંતિ હે હવે તારે બીજું હવે કોઈ આગળ કદા જરૂર પડશે તમારી તો ત